હલો.
હાય.
હાય. કેમ છો?
હું મજામાં છું. તમે કેમ છો?
હું પણ મજામાં છું. બાઈ દવે દિવાળી હવે ખુબ જ નજીક આવી ગઈ
હા, મને પણ દિવાલી બઉ ગમે છે. આ મારો ફેવરેટ ફેસ્ટિવલ છે. ખબર છે તમને?
સેમ મારું બી. દિવાલીનું નામ સાંભળતા જ એક્સાાઈટમેન્ટ આવી જાય છે.
બિલકુલ. ઘરમાં તૈયારી શરૂ થઇ ગઈ કે તમારે?
હા, અમારા ઘરમાં ક્લનિંગનું કામ ઓલમોસ્ટ થઈ ગયું છે. તમારા ઘરમાં?
અમારા ઘરે પણ બધામાં ક્લિનિંગ કરી રહ્યા છે. મમ્મી કહે છે કે દિવાળી પેલા ઘર એકદમ ક્લીન હોવું જોઈએ આમ.
હા, અમારા ઘન પણ એવું જ રૂલ છે.
ક્લીનિંગ પછી ડેકોરેશનની તૈયારીઓ શરૂ થઈ જાય અમારે તો અહિયાં.
તમને ડેકોરેશન કરવાનું
યેસ, બઉ ગમે અને રંગોલી પણ બનાવું છું, લાાઈટ્સ લગાવું છું અને ફ્લાવર્સ થી બી ડેકોરેશન કરી લઉ છું હાં.
વાહ! રંગોલી તમે જ બનાવો છો?
હા, દર વર્ષ નવી-નવી ડિઝાઇન બનાવું છું હું તો.
મેં તો સિમ્પલ રંગોલી જ બનાવી શકું.
પ્રેક્ટિસ કરશોને તો થઈ જશે પરફેક્ટ.
સાચી વાત. ઘરમાં લાઈટ્સ લગાવાની રિસ્પોન્સિબિલિટી મારી જ હોય પણ.
નાઈસ, કલરફુલ લાઈટ્સ હોયને તો ઘર એકદમ બ્યુટીફુલ લાગે નઈ.
બિલકુલ, રાત્રે બધા ઘરની લાાઈટસ ચમકતા-ચમકતા હોય ત્યારે બઉ સારું લાગે.
હા, મને પણ એકદમ ફેવટ છે.
તમે દિવાલી પેલા શોપિંગ કરો છો?
મને ક્લોથસ, ફૂટવેર્ અને ગિફ્ટ બધું લેવાનું હોય.
હું પણ દરેક વર્ષ નવા કપડા લેઉ છું.
ટ્રેડિશનલ ક્લોથ ગમે કે વેસ્ટર્ન ગમે તમને?
હમ, દિવાલી માટે ટ્રેડિશનલ જ ગમે કુર્તા પહેરવાનું ગમે છે મને.
નાઈસ, હુ પણ મોસ્ટલી ડ્રેસેસ જ પહેરું.
તમારો ફેવરેટ કલર કયો છે દિવાળી ડ્રેસ માટે?
રોયલ બ્લુ એન્ડ મરુન ફેવરેટ છે. તમારો કયો ફેવરેટ કલર?
અ મને બ્લેક ગમે છે, પણ દિવાલીમાં ક્રીમ અને વ્હાઈટ કુરતું
અચ્છા, એકદમ એલિગેન્ટ લાગેને એટલે.
દિવાલીની શોપિંગ ક્યાંથી કરો છો?
ક્યારેક મોલ, ક્યારેક લોકલ માર્કેટ એમ.
લોકલ માર્કેટમાં ફેસ્ટિવલ એટમોસફિયરની મજા જ અલગ હોય ને.
હા, એજ તો બધી જ શોપ એકદમ ડેકોરેટ હોય. મ્યુઝિક ચાલતું હોય બઉ ક્રાઉડ હોય ત્યારે તો.
દિવાલી પેલા સ્વીટસ પણ લેવાના હોય ને.
હા, કાજુ કતરી છે બરફી, ગુલાબજામુન અને મોતીચૂરના લડ્ડુ એ તો મારા ફેવરેટ છે.
મારી ફેવરેટ કાજુ કતલી છે, મને બઉ ગમે.
સેમ પિન્ચ હન.
ઘરમાં સ્વીટ્સ બનાવો છો કે માર્કેટમાંથી લાવો છો?
બંને મમ્મી ઘરે પણ ઘણી સ્વીટ્સ બનાવે છે એમ.
હોમમેડ સ્વીઝનો ટેસ્ટ જ અલગ હોયને.
હા, એકદમ બિલકુલ સાચી વાત છે.
દિવાલી પેલા ઘરમાં બધા રિલેટિવસ આવે છે?
હા, ક્યારેક અમે એમના ઘરે જઈએ એ લોકો અમારા ઘરે આવે એમ ચાલતું રે.
ફેસ્ટિવલનું રિયલ ફન એટલે ફેમિલી સાથે જ સેલિબ્રેટ કરવું.
એક્ઝેક્ટલી.
તમને દિવાલીમાં સૌથી વધારે શું ગમે છે?
અ ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરવાનો ડેકોરેશન કરવાનો નવા કપડાં પહેરવાનું ખાવાનું એવું બધું ગમે
અચ્છા મને લાઈટ્સ સ્વીટસ ફેસ્ટિવલ એટમોસફિયર બધું બહ ગમે
હા દિવાળીતી હોય એટલે એકદમ પોઝિટિવ ફિલિંગ્સ આવે છે નહી
હા બધા લોકો ખુશ હોય છે ને અને માર્કેટ પણ ફૂલ ફેસ્ટિવલ મૂડ માં હોય છે
ચિલ્ડ્રન પણ બધા એકદમ એક્સાાઈટેડ હોય એ ટાઈમ પર
બિલકુલ સ્કૂલમાં બી વેકેશન હોય એટલે બધા જ એન્જોય કર્યા
હા દિવાળી પ્રિપેરેશન કરતા કરતા થાક લાગે છે પણ મજા પણ એટલી જ આવે એમ
સાચે પ્રેઝન્ટેશન જ ફેસ્ટિવલ નો હાફ ફન હોય છે ને
આપશું નેટ આજ થી તો કાઉડાઉ સારું
હમ હ દિવાળી માટે થોડ વેટ નહી થાય
હા સેમ હીયર
અ શોપિંગ ની વાત જ આવી છે તો દિવાળીની શોપિંગ કમ્પ્લીટ થઈ ગઈ
ઓલમોસ્ટ કમ્પ્લીટ છે બસ થોડું ગિફ્ટ હવે લેવાના જરા બાકી છે
તમને ગિફ્ટ્સ કોણ આપે છે કો
રિલેટિવ્સ છે રિલેટિવસ છે ક્લોઝ ફ્રેન્ડ છે નેબર્સ છે બધા એ લોકોને
નાઇસ અમારા ઘર પણ સ્વીટસ અને ડ્રાયફ્રૂટસ ના બોક્સ આપીએ
ડ્રાયફ્રુટ ગિફ્ટ બોક્સ બહુ યુઝફુલ હોય પણ
હા આજકાલના લોકો હેલ્ધી ગિફ્ટ પણ પ્રેફર કરે ને
હા ચોકલેટ હેમ્પર પણ ઘણા પોપ્યુલર થઈ ગયા છે હવે તો
તમે શોપિંગ ઓનલાઈન ગમે કે ઓફલાઈન ગમે
દિવાળી માટે તો ઓફલાઈન શોપિંગ જ બેસ્ટ લાગે મને
સેમ મારું પણ એવું છે ફેસ્ટિવલમાં ડેકોરેશન ને માર્કેટમાં જોવાની બધું મજા આવે અલગ જ જોવાનું હોય એ બધું.
હા એજ તો બધી જે શોપ્સ છે બધું લાઈટ છે ડેકોરેટ હોય ને એ ટાઈમ પર.
અને દરેક જગ્યા ઓફર્સ પણ સારા સારા ચાલતા હોય.
એેકલી દિવાળ સેલ ના બોર્ડ બધી જગ્યાએ દેખાય દેખાય આજ કાલ.
તમે બજેટ બનાવો ને શોપિંગ કરશો.
અમુક અમુક વાર બાકી બજેટ ત મને એમ કઈક યોગ્ય નહી લાગે બનાવવાનું.
સારી છે નહી તો અનેસેસરી એક્સપેન્સ થઈ જાય બધા બજેટનો-
હા એ તો છે પર હવે કઈ નહી.
રંગોલી માટે શું યુઝ કરો?
રંગોલી ના કલર્સ છે. ફ્લાવર પેટર્નસ છે. પ્લેટ્સ છે બધી એ બધું કરી દે દીવા છે દિવા છે એવું બધું-
ફ્લાવર ની રંગોલી બહુ મસ્ત લાગે ને-
હા સ્પેશ્યયલી મારી મેરી ગોલ્ડ ફ્લાવર સાથે-
તમે રંગોલી બનાવતા કેટલો ટાઈમ લાગે છે?
ડિઝાઇન પર ડિપેન્ડ કરે ને તો અગર સિમ્પલ હોય તો હાફ અવર લાગે. થોડીક મોટી હોય તો બે કલાક પણ લાગે એવુ
હા આટલી પેશન્સ જોઈએ.
હા પણ રિઝલ્ટ જોયા પછી બધો થાક ઉતરી જાય એમ-
પછી દિવાલ યુઝ કરો છો? કે તમે એલઈડી લાઈટસ યુઝ કરો?
મને ટ્રેડિશનલ મિ્ટી ના દીવાસ બહુ પસંદ છે.
મને બી ટ્રેડિશનલ દીવા જ ગમે.
હા એનાથી તો પેલી ઓરિજનલ ફીલ આવે.
તમે દિયા સેન્ડ કરો છો?
મારા કઝિન સાથે દર વર્ષ હું પેઇન્ટ કર્યા કરું.
હ ક્રિએેટીવ
ફેમિલી સાથે કરતા ઘણી મજા આવે ને.
દિવાળી માં ઘરની ડેકોરેશન કોણ કરે છે?
બધા મળીને જ કરીએ પપ્પા લાઈટસ લગાવી દે મમ્મી મંદિર ડેકોરેટ કરે હું રંગોલી બનાવી દેઉ. એવું બધું-
ટીમવર્ક એમ ને-
હા તમારા ઘરે
મેં લાાઈટ્સ લગાવું છું. મારી બેન ડેકોરેશન કરે અને મમ્મી દિયાસ રેડી કરે.
બહું સરસ બહું સરસ
દિવાળી પહેલા ઘરમાં લક્ષ્મી ગણેશની નવી મૂર્તિ લાવો છો?
હા દરેક વર્ષે નવી મૂર્તિ લાવીએ અમે.
અમે પણ લાવીએ છે.
પૂજાની તૈયારી પણ એડવાન્સમાં જ કરી લઈએ અમે.
પૂજા માટે બધી સામગ્રી રેડી રાખવી જ પડે.
હા ફ્લાવર્સ છે અગરબત્તી થઈ ગયું દયા થઈ ગયા સ્વીટ્સ થઈ ગયું ફ્રૂટ એ બધું મેં પહેલેથી લાવી દી એમ
તમને દયા પ્રગટાવવાનું ગમે છે.
બહું કામ રાત્રે તો બધા એક દિવસ એક સાથે થઈએે ને તો બધું એક સાથે જ ફુલ્લાગે એન્જોય પેલા
હા પુરા ઘરમાં પોઝિટિવ વાઇબ્સ આવી જાય.
હા દિવાલીમાં રિલેટિવ સાથે ફોટોસ પણ ઘણા ક્લિક કરી અમે લોકો તો.
ઇન્સ્ટાગ્રામ માટે પરફેક્ટ પિક્ચર્સ છે.
હા ફેસ્ટિવલ આઉટફિટ સાથે ફોટો તો કમ્પલસરી હોય ને.
તમારો દિવાળી માં ફેવરેટ મેમરી કઈ છે?
ચાઇલ્ડહુડમાં બધા કઝિન સાથે ડેકોરેશન કરતા કરતાં બહુ મજા આવતી હતી એજ.
મારી પણ સેમ જ મેમરી છે બધા સાથે હસી મજાક કરતા.
ચાઇલ્ડહુડ ની જે દિવાળ હોય એકદમ અનફોર્ગટેબલ હોય.
હ સાચી વાત છે. અ બસ ફેસ્ટિવલની વેટ છે કેટલ વાત છે.
હા એજ. એજ હું બી એજ કાઉન્ટ ડાઉન કરી રહી છું.
હમ હમ હમ.
હોપ આ વર્ષનો દિવાળી જે છે એકદમ અમેઝિંગ રહે બધા ફરીથી રિલેટિવસ ને બધા. કરીએ એન્જોય કરીએ એ જ વખતેની આશા છે.
સારી જ જ સર આપડે તો ડેકોરેશન એવું બી ઓછું કરીએ એટલે. બધું જોઈ જોઈને જ આપણને તો મન લાગી રહી ઘરમાં અલગ અલગ વાઇબ્સ.
હા હા એજ બધા એન્જોય પણ કરે મજા પણ આવે બધા. ભેગા મળીએ એમ કરીને. ચલો હા ચલો ભાઈ હવે અમારે તો બધી તૈયારી પણ કરવાની છે.
હા હા કરી લો તૈયારી.
ઓકે ઓકે બાય.
બાય.